હલો
હા હું કરે
બોલ
હું કરે
કન્ડક્ટર નો વિડીયો જોતો છે
બરાબર એ લ એવા કે સમમાન
હા
હ કયામાંગેલા
પેલું મુંબઈ બજાર ચોકડી પાસે છે તે હા ત સારો સાર
ટુકડી પાસે એટલે કોઈ જગ્યા ગેલા
આપડે આ્યાં કોલેજ રોડે છે મજા હિન્દી માં લખેલું છે
હા હા હા ખબર ખબર તે હંધ
હવ
કંડક્ટર કેધ કંડક્ટરની એક્ઝામ
વાર સે અજી તો
હમ હમ
લોકો ક હૈ ભરતી
હમ
કોલલેટર આવે ત્યારે ખબર પડે
બરાબર હોસ્ટલમાંમ
ખાલી મૂકી રાખેલો છે સોમવાર છે એટલો જ તો વારસ
હા.
સોમવારે માંગેલું છે.
હમ
બ બધા નિયમ આપેલા છે પણ હવે જોઈએ ને.
એ તો નિયમ તો હવે રહી પણ એ લોકો જ નહી નિયમ રાખે તો આપડે.
તે જ ને.
હોવ
હમ્મ.
તો બોલ દો ઔર કુછ.
ઓર ક્યા હૈ તુમ બોલો.
હમ્મ.
રીકકો કાંગીઓ.
ફધો ગમ રમતા છે.
મને હ ગેમ રમવા ઈચ્છા જેવી થાયલી ર પણવેક
એટલે ગેમની રે તે ખરા વાત કરે એ લોકો એમ.
અચ્છા અચ્છા પેલું એમ હા હા.
તો પ્રહલાદ કે દડે આવવાનો.
એ આવતા મહિનામાં પંદર તારીખ એવું કેતો છે.
હા તો હજુ મહિનો કાઢી જવાનું ને.
મહિનો કાઢવાનો.
કોલેજમાં જે બગડે તેનું શું કરે.
એજ જાણ મેં તો કહી દીધું છે એને પણ હ ક લેવા મે ક સારું.
ઓન લરે પણ બધું હાજરી એસાઈમેન્ટ પછી ઇન્ટરનલમાં
એતકેતસા હાજરી રય તો માર્ખો આપે એમને એઇનમેન્ટ આપે તો પછી માર્ક અપાય કે નને.
તો એનો ભાઈ કાંઈ નહી કરે હું.
એનો ભાઈ હશે પણ બંને. હાતે મળીને કામ કરે ત્યારે પેલી ગાડીની હપ્તા ભરાતા છે એકને નહી ભરાય.
તે તેનું ભાઈ હું કરે કામ.
એજ કામ કાજ
હા.
સુરત માં જ કઈ કામ છે એમ કઈ કંપનીમાં એવું જ છે પ્રહલાદ કરતો છે એવું જ કઈ. ખાલી પિસ્તાલીસ હજાર અંકે આપેલા.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
અને હપતા જ બાકીના તો.
કઈ ગાડી કહી છે.
ખબર ને કેટીએમ જેવી છે.
હમ્મ. યયોગ રહ્ય એમ કેતો હતો.
એ એ જ એ જ.
હ કઈ બીજું.
બીજું શું કે કઈ ક્યા પછી તો બધું મેં કહી દીધું.
હમ્મ. તે ઘીયો કેને આજે.
હા.
રથયાત્રા જોવા
ની ગયા રે કાઈ કેતી ની તો પસ તો મેં કાઈ કેતી ની ફોન આવતે તો જાતે, ફોન આવતે તો જાતે રે.
સામેથી પૂ પૂછવાનું વડી જવાનું તોએ
હા તે તો એવું જ, તે લોક તો કેતાતા તેમ
મેં હવે વિડીયો જોયો રે એમ તો જ એવું કાગડું જેવું સ. વલસાડમાં ને ના વલસાડમાં નઈ રે વ્યારા માં જોયું. મેડમ એ મૂકેલું એક તે
હા.
રથયાત્રા તાઓ કાઢેલી હે.
કાઈની કંટાળો આવા લાઈગે એટલે પસી મેં કાઈ કીધું ની
હમ, હમ. બા બાર વોલીબોલ રમતાશે કે હું?
ની ખબર રમતા હૈ હું લો પગ રમતા હૈ.
હભલાતું જ એવું હતું પણ ખબર ની પછી જાહું રમવા જોઈ તો રમે તો
ત્યાં હુધી જમ તો ખરો તો આજે તો લખવાનો પ્લાન સે.
હમ કોઈ ની.
કે ભાઈ વૈચુયુ જ ની કાઈ.
જરાક જરાક વાચવું જ પડહે હવે કલાક તો બેસવું જ પડહે.
તું કે જાય કે ખદદર લાઈબ્રેરીમાં.
જાવું પડે પણ હાંજે બે કલાક જવું જ પડે.
કાલથી જાઈએ તો
હા, કાલથી જાહું.
ઠીક છે. પોહ મૈ તો ડબ્બો બી લીધો ઇતારે હમણાં યાદ આયુ.
ઓલું
તે દાડ ના આવેલો તે દાડ ને
હવે તો બધું બગડી ગયેલું.
હા.
મેં તો બપોરના જમીને પછી જવા વિચારતું સે પસી તું આવેહે તો અત્યારથી પસ જમીને પસી હજુ જાહુ.
હા તો ચાલે રે તું બરાબર છે ચાલે તું કાઈ ની આવીને જાયા કરજે ની મારે અત્યારે કોલેજ નો સમય રે.
હવે ના રે એકલો જૈતને. પછી હજુ કંટાળો આવે એમ.
જો તું બપોરે જાવવાનું તો જાય આવજે પસી તાઈ જ સામાન મૂકી આવજે પસી ખાઈને પાસા જાહુ આપડે.
એ એવું જ વિચારતો સે રે પણ આ તાપ બી એટલો બધો અને પસ ઊંઘ એવી લાગે આવે બપોરના
તાઈ જ ઊંઘી જાવાનું ટેબલ પર માથું રાખી.
જો આમ કાલથી જો વરસાદ ની આવે તો જાય જવા એકાદ વાર. પસી આદત જે પડી જાય પસી હારું એમ.
હમ, એ એ હારું પડે પડીએ અરુણને બી આદત પડી ગયેલ છે તો હજુબી ત્યાં જઈ.
હમ, આદત આદત એવી પાડવાની પડે કેમ કે ત્યાં હવે વાંચવાનું આપણને હું જોઈએ કાઈ
એ તારા પર નેલ કટર સે કે?
ન મોલે મરાબ કપા ન છે
હ મોટા થઈ ગયા છે અ કાપવા પડે મારે
પણ શનિવારે ઘરે જવાનું છે તો
શનિવારે જવાનો અને ક્યારે આવવાનો છે
સોમવાર બાજુ
મેં તો શનિવાર જવાર મારું હો ચાર પાંચ શનિવારે જાવી જવા
બરાબર કેટલા ગયાશેનિવારે
અ બપોર પછી જમ આપડે ભણી ને પછી પેલું સામાન જ બાકી છે જ લેવા રે
હમ હમ
તો
મેંી ઉપલબ્ધે લેક્ચર ભ પછી ગયા કર હું ઉપલામસે
હ હા કો ન કો ફરી આવજ
સામાન બી લાવવાનું બાકી છે મારે તો બધું ખાલી બેજ જોડી કપડા લેને આવેલો
હ પેલા આવવું જ કરે પછી હજુ ગયો તો લઈ આવી પેલોું
હમ માર્સેલસ જવાનું એટલે
ચમ્પલ ને અથાણ જેવું કઈ બનાવેલું છે તે બધું લેવાનું છે એટલે પછી ચોખા હ ખીચડી ખાવાનું ત્યારે સારું એમજ નહી ખાવે મને
હા તે જ્યારે
હમ ચમચ તો પલુ લેવા ગલા નને
હા
તો આખા પેકેટ જ એકસો વીસ રૂપિયાને આઠ ચમ્મચ આપ ત્યારે એક સ્ટાલ વાળી જેવી ચમચ આપેલી છે ત્રીસ રૂપિયા વાળી તે લ આવેલો છે પેલું ગોળ ગોળ છે તને પછી બતાવા
હિલાાય શુને તોું
એણે રફ નોટ લીધી રે એસો નેવું રૂપિયા વાળી મેં કીધું આ ત આખી વર્ષ ચાલે છે બહુ જાડી છે
હમ હા બરોબર પેલી કાચા પાના વાળી કે
હા એ
કાંથી મ અજલીથી
આપડ કો છે કૃષ્ણા છે ર બહ મોટી છે રે. બહુ મોટી છે બહુ જાડી.
હા.
હવે એક ગોપો એમ તો આખું વર્ષ નીકળી જાય એવું છે.
બરાબર.
નહી તો ત્રીસ રૂપિયા વાળી પચીસ રૂપિયા વાળી લાવેલો છે.
મારે બિલેવા પડવાની છે નોટ.
રૂપિયા વાળી પચીસ ચો પચીસ પચાસ એટલે ચાર લઈ ને
હા.
તો વધારે પડે એ નેવું રૂપિયા વાળી કરતા જાળી થઈ જાય તો તો.
મને એવું જ લાગે પચી વાળડીક જોયએ આપણને. પેલા કાચા પાના આવે તેજ ને?
તે તે જ.
એ જોઈ સે ર આપડે ગાય બથી.
હ જાહું જાહું કાલ થી જાહું
હ.
કાલથી મે હોં જામ પછી જમીને પછી જોઈ તો જાય આવા બે ત્રણ કલાક.
હા. હાલે જવા ના અહે ને
હ કાલે શુક્રવાર.
હમ
આજ થી જાહું.
હ જાહું ચાલ ને.
રવિવારે હો ચાલુ રેય આપણે લાઈબ્રેરી ચાલુ રહે.
હવે ચાલુ રેય.
સારું કેવાય બે ત્રણ કલાક જાવું પડે.
હા. રયરે ત્યાં જ રહીતો પણ હું કા આવે એ પણ તાં જ હારું પડે અહં કંટાળ આવે મને એમ પણ.
કા?
અહીંયા.
તો ત્યાં બેહી રહેવાનું કે મસ્ત.
હા ત બાર ફરી આવવાનું ચોપડા અંદર મૂકીને જગા
એરપિન મારી બગડી ગયેલી છે એક એરપિન મારી લેવી જ પડે અ. જુ એરપી નિતપછી પપી જ એરપિન લેય લેવાનું પછી જરાક વિડીયો જોવાના જરાક વાંચવાનું એવું કરવાનું. લેવા જવું પડહે.
હમ
હાલો.
હા.
નથી હમણાં.
ની હંભલાય હાલો
હમ હાવે હભળાય.
હા તે હા હા હ તે તો ડેટાજી ખતમ જ જેવા થવાના છે ને એટલે એવું થતું હશે.
ત કે
હું કેય?
તારું રિચાર્જ ક્યારે પૂરું થવાનું છે એમ?
ર ચજતાજતા વાાર રે.
તો તો પણ.
મહના ઉપર નનીળી ગયા.
હમ.
સાથેથ. હમ હ.
પાસવટપ્યા કરતોું સર.
નિનીરટકે મે જ કઈ ન બોલતાશે.
હ.
હા.
અચ્ા.
હમ. હ.
હું કઈશ બીજું.
ક નને ગમમ બ્રમ્ કે જ
હું ઘર હો
કસ્ટમ
કોઈ હ તો ફોન કર.
સર રડિક બહુ બતા હશે રે
તો રીગો રમે તો પછી આપડે રમો દીપુ ને કહીજ.
રમવાનો એટલો પણ પ્લાન નહી મળે
હમ .
એક મારે
એક બેડ આવ રમી જાય તો એક બેડ રમી લ તો પછી સારવું એમ.
હા તે બરાબર હજબત ફસ્ટેશન હમ.
કોઈ કાલલો ટાઈમ પગાડ્યો છે ને આજે ટાઈમ પગાડ્યો આજે તો આખો દિવસ આજે ંઘી ગયેલો. ખબર ને કેવી રીતે નથી.
ઊંમ તો મન નહી આવે પણ. એક નાભિપન.
ચોપડીને ચોપડી ને જોઈ ને જ્યાં કાળો જેવો પડ્યો તે શોટ.
કાય ના કસ આળસ આવી.
હમ. હ જય
કાલ તો સવારે વહેલા જ ખાવાના છે પછી. પણ ઉઠાય તો કે. આજે ઉઠેલો રેમ તો બાર તો વાગી ગેલો એટલે ઉઠેલો.
હે નહી તું તો કઈ સવારને ચાય પી ઉઠવાનું છે.
હા બંની ઉઠાય છે.
સટ કોઈ ઉઠાવેલું .
પણ હા ના ઊંઘ બી આવવા જો હોય કે ઊંઘ હોય નહીં આવેલી.